હમ્મ. હલો. હલો અવાજ આવે છે તમને મારો હા અવાજ આવે છે કેમ છો મજામાં
હા મજા
હા અમે પણ મજામાં જ છીએ હા હા આવે છે આવે છે અમે સિટીથી બિલોંગ કરીએ છીએ તમે ક્યાંથી બિલોંગ કરો છો
અમે ગામડા માં રહીએ છીએ પ્રોપર ગામમાં
અચ્છા તમે પ્રોપર ગામમાં રહો છો અમારે ત્યાં સિટીમાં અમારો પ્રોપર ચોવીસ કલાક લાઈટો હોય છે બસ પાણીનું અમારે ચોવીસ કલાક મળી જાય છે ચોવીસ કલાક તો ના કહી શકીએ પરંતુ માનું કે દિવસમાં જેટલું પૂરતું પાણી જોઈએ એટલું નગરપાલિકા દ્વારા સપ્લાય કરવામાં આવે છે અને બીજી બધી જે પણ સુવિધા છે ને કંઈ પણ જોઈતું હોય તો બજારથી તરત જ લાવી શકીએ છીએ અમે તમારે ગામડામાં કઈ રીતે ચાલે છે
મારા ગામમાં પ્રવા અ પાણીની સમસ્યાઓ તો પહેલા હતી અને અવે સરકારથી ધીમે ધીમે આ બોહાર કરાવે છે ઘરે ઘરે બાર હજાર રૂપિયા કઈ સમથિંગ આપે કે તેઓ કે બાર હજાર હમ્મ ભરવાના ને કઈ અમુક ફૂટ બહાર કરી આપે એટલે હે ને એ લોકો ને પણ તકલીફ ના પડે જે ગામડામાં પ્રોપર ચાલે છે શહેર જીવન મને લાગે ખુબ જ સારીમ કે તમારે સવારથી જવા લોન લઈ ટ્રાફિક ની સમસ્યાઓ ખુબ નડે છે અને જેના કારણે ખુબ મગજ મારી પણ અમારે એવું નથી કે અમારે ત્યાં પ્રોપર અ જગ્યા તો જગ્યા પહોંચી જવાય છે ગમે ત્યાંથી ગમે ત્યાં નીકળી જવાય છે. અને તે ખુબ જ સારું પણ લાગે છે કે છે. શહેરનું જીવન ખુબ જ ભારે અમારા ગામમાં તો ગાય કોશતી ગાય છે અમારે કેંડા છે ખેતરો છે અને અમે થોડી ઘણી નોકરી પણ કરીએ છીએ એટલે ચાલી રહે શહેરમાં તો નોકરી પરે છે કરવું જ પડે
હા અમારે ત્યાં તો અમે સવારથી સાંજ સુધી નોકરી પર જ રહીએ છે પ્લસ કે પાર્ટ ટાઈમ કઈક બીજું હોય તો પણ અમારે કરવું પડે છે કારણ કે જે પ્રમાણે આજની મોંઘવારી વધતી જાય છે એ પ્રમાણે અમારે એ જીવન જરૂરિયાત વસ્તુઓના માટે અમારે ખૂબ જ મહેનત કરવી પડે છે સિટીઓમાં અને બીજું બાજુ જોવા જઈએ તો છોકરાઓનું ભણતર છે. આ તે અમારે અહીંયા અવેલેબલ તો ઇઝી છે પણ અ ખુબ જ મોંઘુ પડે છે અમારે. કે છોકરાઓને જે પણ ભણતર આપવું સારી શિક્ષા આપીએ એના માટે અમારે ખૂબ જ પ્રયાસો અથાગ પરિશ્રમ કરવો પડે છે તમારે ત્યાં ગામડે કેવું છે શિક્ષણને લઈને કે બીજી કોઈક વસ્તુ.
હા મેમે પણ એવું જ હતું કે પેલા સરકારારે રૂલ નહી હારી હતી. પણ અમે જ્યારે ભણ્યા અત્યારે અમારા ટકા પણ ખુબ જ સારા આવ્યા હતા અને સરકારી સ્કૂલમાં જે ભણી જાય તે ભણી પણ જાય. અને જે નહી ભણે તે ખ અમારે સરકારી સ્કૂલ પણ ખુબ જ સારી છે ખાનગી સ્કૂલ પણ કેમ પણ તે વધારે પૈસા એટલે અ કોઈ કોઈને પ્રવળે નહી ર અને જેના કારણે હું પણ સરકારી સ્કૂલમાં ભણ્યો અને પણ સારા ટકા પણ આવ્યા હતા અને શિક્ષણ ખુબ જ સારું છે ગામડામાં. ગામડામાં સ્ટ્રીટ લાઈટને એ રોડ હવે સારા બન્યા છે ધીમે ધીમે પેલા રોડની પણ સમસ્યા તે ખૂબ જ હતી, અને પેલા પાણી પણ ન લાવતા હતા અને પણ એ હવે નગરપાલિકા ધીમે ધીમે આવી ગામ કચ્ચો પણ પેલા ખૂબ જ હતો, અને તે એવા ધીમે ધીમે લાગતા હતા. પણ શહેરમાં એક સારું હશે કે ત્યાં ધંધો ખુબ જ સારો ચાલે. કેમ કે અમારા ગામમાં પબ્લિક ન રહે એટલે ધંધો થોડોક ઓછો ચાલે અને શહેરમાં તો આપ કરવામાં કે કોઈ પણ વસ્તુ મળી રહે તે ખુબ જ જરૂરી છે.
હ તમે જે કહેવું છો એ પ્રમાણે અમારા શહેરમાં ધંધો કરવો ખૂબ જ સહેલો છે કારણ કે અહીંયા શું છે વસ્તી એટલી છે શહેરમાં કે જેના કારણે વાહનોની અવર જવર પણ અહીંયા વધારે પડતી છે. તો જે પણ તમે કંઈક પણ બિઝનેસ વિચારો. તો એ તમારો અહીંયા સક્સેસ થવાના ચાન્સીસ વધારે રહે છે કારણ કે શું છે કે વસ્તુ અતિ વધારો છે, તો એના કારણે વધારે જીવન જરૂરિયાત વસ્તુઓ જોઈએ છે. પ્લસ કે કોઈકને પણ જાત જાતના શોખ હોય છે. ખાવાના કે બીજી કોઈ ગાડીઓના કે બીજા કંઈ એક્સેસરીઝના કે કોઈ પણ શોખીન માણસો અહીંયા વધારે આવે છે જેના કારણે હવે અહીંયા બધી એક તો વસ્તુ પણ મળી જાય છે. અને ઉદ્યોગીકરણમાં પણ વધારે મદદરૂપ થાય છે. હવે જીવન જરૂરિયાત વસ્તુઓ તો અહીંયા ઈઝીલી મળી રહે છે, કે જેથી કરીને બધાએ ખુબ દૂર જવું પડતું નથી ટ્રાવેલિંગ પણ નજીક નજીક થઈ છે, હા એક વસ્તુ રહે છે કે ટ્રાફિકની સમસ્યા થોડી રહી છે. સવાર સાંજ થોડું ટ્રાફિક થઈ જાય છે કારણ કે બધાનો નીકળવાનો જવાનો સમય એક હોઈ. તે પ્રમાણે બધાને થોડી ટ્રાફિકની સમસ્યા, નડે છે અને થોડું કેવું કે વસ્તીની ગીચતાને લીધે. આપણે થોડું પ્રદૂષણય ખરું ફેલાઈ જાય છે તમારે ત્યાં કઈ રીતે છે? પ્રદૂષણ છે ખરું ગામડે?
હા તમે કીધું એમ સાચી વાત છે કે અમારે નથી કે કજો નાખતા કે આજુબાજુના વિસ્તારમાં ત્યાં વાડીઓ હોય. છે, અને ત્યાં ખેતરો બ સારા હોય છે. ત્યાં હમણાં તો ચોમાસાની સિઝન ચાલે એટલે ડાંગરનો પાક કરવામાં આવે છે. અને તે પાક કરવામાં ખુબ જ મજા પણ આવે છે લીલું શમ હોય છે. એટલે કચરો વધારે ફેલાતા નથી શહેરોમાં હવે ગામડાઓમાં થોડી ઘણી બિલ્ડિંગો કે અન્ય વસ્તુઓ બની રહી છે. અને જેના કારણે પબ્લિક નો એટલે ધંધા પણ હતા. હ તમારે ત્યાં કેવું છે?
અમારે ત્યાં તો અત્યારે કેવું છે કે વરસાદી વાતાવરણ છે. તો જેના કારણે તમે જોવું તો નદી નાળા બધા થોડું ગટરોને તે બ્લોકેજ થયું છે. એના જે પાણી ખૂબ જ ભરાવવાની સમસ્યા રહી છે અત્યારે વરસાદના વાતાવરણમાં કારણ કે શું છે કે ગટરમાં જે કચરો હોય એ ફસાઈ જાય કાદવ અથવા કઈ પણ બેલું ના લીધે જો ગટર ભરાઈ ગઈ તો પાણી ભરાવાની ખુબ જ સમસ્યા રહી છે અમારે ત્યા અને જો વરસાદ ચાલુ કન્ટિન્યુઅસ જો ચાલુ રહે તો વરસાદના લીધે અમને ઘણું ઘણું નુકસાન પણ થાય છે. બજારમાં તમે જાઓ તો જે નાની દુકાનો જેમની ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનો છે. તો એમને જો કદાચ પાણીનો ભરાવો વધારે થાય તો દુકાનની અંદર પાણી જતું રહેશે. આજે કદાચ જો તમે ન્યૂઝમાં જોયું હોય તો વલસાડમાં ગટારની થોડી ભરાવાના કારણે આખું પાણીઓ બધું દુકાનની અંદર ચાલુ ગયું છે જેના કારણે તમે જોવ તો ખુબ જ નુકસાન થયું છે વેપારીઓને તો એ રીતે તમારે ત્યાં સમસ્યા ખરી પાણી ભરાવવાની
લોકો ડુબે પણ છે અને તેના કારણે મૃત્યુ પણ નદીઓ ખુબ જ. ઉફાન પાસે હમણાં કે અમરેલી તેવા વિસ્તારો ખુબ જ હમણાં ભરેલા છે એટલે કે ત્યાં ખુબ જ અમારા ગામમાં પણ એ વરસાદનું પ્રમાણ ખુબ જ વધારે છે. શહેર, શહેર કરતા તો ઓછું જ છે કેમ કે શહેરમાં તો આવું બધું ભરાય નું જાય પણ ગામડામાં આવું બધું ભરાય ન જાય. અને ગામડાઓના લોકો ને પેલા તો તેઓ વાછરડા ને એવું બાંધે છે અને તે એટલે પ્રોપર વરસાદની સિઝન આવી એવું દેખ ખાય છે ગામડાઓમાં તમારે શહેર માં જાત જાતનું ખાવાનું એવું વરસાદમાં તો કેવું હશે
અમારે ત્યાં તો ઘણી પ્રકારની વાનગીઓ અત્યારે મળી રહી છે માનો કે તમે અત્યારે જે પણ ખાવું હોય તો તમારે ઇન્સ્ટન્ટ મળી જાય છે પ્લસ કે તમે માનું કે અ વરસાદના લીધે તમારું બહાર ના ખાવા જવું હોય તો તમે ડીલે એઝ અ હવે જાત જાતની એપ્લિકેશનો છે. જેના શું તમે ખાવાનું મંગાવી શકો છો તમારે ત્યાં એવી કોઈક સુવિધા ઉપલબ્ધ છે જેના કારણે તમે ખાવાનું મંગાવી શકો આ એક સ્વિગી છે ઝોમેટો છે ઝેપટો છે.
એવું બધું તો નથી પણ અમારા બાજુમાં જ એક ગામ છે ખેરગામ કરીને ત્યાં અમુક જાત જાતની વસ્તુઓ મળી જશે. નહી તો અમારે શહેરમાં જવું બધું ખાવા જવા પડે. અને તેના લીધે અમારે ત્યાં એટલી બધી પણ વાનગી મળતી નથી વલસાડ. છે સુરત છે, કા તો ધરમપુર એ બધા વિસ્તાર માં ખુબ જ કે નવસારી એ વિસ્તારમાં ઘણું એવું ખાવાનું મળે. અમારે કકમ નાનું એવું ગામ છે અને ત્યાં વિસ્તારમાં અમે ર છીએ, અને ત્યાં ખાવાની વાગીઓ ખુબ જ છી મળે છે, અને ભત્યાં ગામડાનું જીવન એવું હોય છે કે એ ત્યાં ખેતી પણ વધુ આધાર છે નોકરીઓ પણ કરે છે અને ગાય પણ પોતે એટલે, ત્રણ જાતનો ઇતિહાસ પ્રય કરવા પડે હમણાં થોડું ઘણું એટલેર આવે અને જો આપડે એવું ના કરીએ તો અ ગામડામાં ખુબ જ એમ તો સસ્તું પડે છે. શાકભાજી ની શક્તી પડે શાકભાજી પણ સારી પડે છે, અ તમારે ત્યાં શાકભાજી ને એવ મોઘું હશે ને?
અમારાજ ત્યાં ગામડાઓ માંથી શાકભાજી આવે છે. તો જેનું સારું એવું છે પણ અમારે ત્યાં શાકભાજી થોડી મોંઘી પડે છે કારણ કે અહીંયા કોઈ ક શાકભાજી નો વધારે પડતો સ્ત્રોત નથી. તો અહીંયા અમારે ત્યાં શાકભાજી ઘણી એવી મોંઘી પડે છે પ્લસ કે સારી પણ એકદમ ફ્રેશ શાકભાજી પણ મળતી નથી તમારે ત્યાં ફ્રેશ મળે છે?
શાકભાજી કે અમે એના લીધે
સારી ચાલો આ રીતે પણ વાત કરીશું, ધન્યવાદ.